હલો.
હમ્મ.
અવાજ આયો અવે?
હા બોલો ઓ તમારે.
મરાયો હવે.
તું કર ર
ચા પીધી?
ઉ ઉમ્મ
ક્યારે પીધી?
હવારે અત્યાર હુદી હોય
હવારે તું ઘણા નહી વાગ્યાં હજી આઠ નવ વાજ્યા હે તો. કેટલા વાગે પીધી તી હમ્મ ચુપ રહે ન્યાં આવ હા નવરી હે
ઉ ઉમ્મ હાલ નાઈટ
હમ્મ ખાદુ
હાલ ચા નું પૂછું ન હવે કે ખાદુ
અરે પૂછ્યું ખાલી એમ ખાતું એમાં તો નાસ નાસ્તો બાસ્તો કર્યો હોય નવ વાગ્યાનો નવ વાજ્યા નાસ્તો બાસ્તો એમ સરસ લો.
પપાન બાપ હું ન તે રોજ.
શું વાત છે?
અરે આ બાજુ
હમ? તો તો દુઃખ તો વધ્યા છે ઘટે કાહે મગથી તો.
હા તો તમે કયો મખો મખો લો તાર મખાન.
પણ દુઃખ વધ્યા તી ખટ્યા નહી મગતી જો કોણ દુખે. દાયઢું દુઃખે.
એ તો બધું દુખતું જ તું. કોણ તો ખાસ કડીન દઉ છે ન તો હાથે ન હાથે મટી જયું. સુઈ જયું.
પણ દુઃખો તે જ કેવાય તો ઘટે ના કેવાય.
કશું વધ્યું નહી હ બોલો-
હમ હ. હા હ તો પાડી ચાર જવાના.
શનિવારે વેલા.
શનિવારે વેલા કેટલા વાગે? કોણ કોણ જવાના?
અશ્વિ કુમાર રાજેશ કુમાર ધનમ મોહન પપ્પા. જજ
એવું એમ
હમ
હ હ રબલોડ. અ પુછો કોણ કોણ જવાના?
ભાઈ શું કેતા તા ક્યાં જવાના છો.
ભાઈ એવું કેહતી હતી કે ઈ હાજર નહી રેતુ તું આઇને શું કરીશ કે. એના કરતા કે ફોનમાં કહી દે કે બરોબર આવી ગયું છે મેં કે હારુ તાર.
અ તમાં ભેગુ ની થાવાનું કુંવારમાં કોઈ?
બીજુ હું શું કરુ પણ તો કેવ મધ.
એને ભાઈએ એવુ કોઈ કીધું હોય ને ભાઈ.
હા રોડ, રહેવાની હોજ નહી આવે છે હવારમાં નહી આવે.
તો રહ્યો હોયું તો.
એટલે મમ્મી જાવાની હતી મામા ઘરે.
હમ્મ.
શનિવારે લગભગ જાવાની રાત રહેવાની આવશે પણ હોદ ની મળશે રવિવાર લે આપસી હવારે.
છે મેમ એવુ.
એવુ પપ્પા નહી એટલે કે મેં રાત રઈને આવતી રહો ને.
એવું એમ.
હમ્મ હમ્મ.
હા હ હવારમાં આવો તો હારુ.
હવા મહિના મેેડપરી વાત કરો છે તમે તો.
હોજ લેવા કોણ આવશે તમને.
તમે તમે જો ચિયો જવાના હો રવિવારના ઘરે જ રહો અમે ના હોય તો રેવાનું.
પણ એવું નાહી હું નોકરી નહી ગેલો હોતો રવિવારે.
ના નહી હોતા હવારમાં જઈને આવતું રેવાનું હો જ ની પડી રેવાનું.
ગેલો તો ઉલા રવિવારે બહુ શું હતું તેવામાં હવારનું ખવું રહું.
ઇ ઇમાની કો જોવાનું જવા જવાનું નથી.
તમે આ રવિવારે દીવો લેવું શું તને શું દેખાય રહ્યુ શું દેખાય રહ.
એવું કે હવારમાં જ આવ. કે સેઠ નો ફોન આવશે કતામાં તો આવતો હોય નગરે ઘરે રહેજે એવું કહે.
એવું તો બનતું જ નથી કારણ કે હવારે આ રવિવારે કેવું છે ખબર અમારો વિચાર એવો છે કે આ રવિવારે બધાને રજા પાડી ને વાળો અમ કરવો છે.
હા તો બસ તો બીજું શું હે ત પહી. બાર હું હવામાં મુકાલવજે પડો જસે. ના-ના ફોન ન કરવાનું. માર પાહે ની કરાવાનો એટલે હોજ ન કરવાનું.
તો માં ભજન કટકો કરતા નહી. હમ્મ બગડી જોયો તમને ખબર ત.
હમ્મ તે બગડી જ જાય ન.
એટલે જ ને. આમાં શું તાપ ફઈને બધા ના આવે એમ. હવારમાં. અવાજ ના મળવા કોમ ના થાય ઓલું શું હ હવા માંજ.
હજ તો તમે સોમવારે આવતો વહેલી બોલો મને. હમ્મ. તે ગ્યો અવાજ.
બધું જતું રહે અવાજ નહી. દાળ થેલી જવાનું પણ આપે શનિવાર ને આવી છેને બુ નાબવાની. અમે શનિવારે, શુકરવારે.
હ તો ચાય જો ને.
શનિવારી હોય.
છે પણ.
મેળા.
ના રે શનિવારે નહી હોતો, તમે શનિવારે દુકાને નહી જાવાનું.
એ તો મું આઈ જ લેવાને દૂકોન થી બારોબાર.
જો એમ તો અમારા તો રવિવારનું શું થાય થાય.
રવિવારે કોઈ જ થાતું નથી.
એ તો આઈ જાય હતા તમે મને ખબર ને.
આ બુંધ તો પડે છુટકો કરવા મારે તો.
તમે શું કામ ચિંતા કરે.
હાલે એમાં ઉભો.
હા એવું બધું કરવું પડે.
જોટી હોય એટલે કોઈ નઈ જુત હોત.
હા, એટલે જ ને તારે એટલે આવડું પડે લેવાઈ નવાયને ઘરેના આવત કોઈ નઈ એટલે તો ટ્રાઈ કરો જ નહી.
ઘરે તો હું આવાનો હતો પણ મે એ શું છાસ ને બધું લાવવા વિચાર હતો, પણ હવે
અને ભાઈએ કાંઈ કીધું નહિ ને જાન.
હમ્મ, આવવાનું હોય તો કેમ હોત તરત કે લઈ જવાનું. તો એ આપણે કશું કીધું નહિ કે આ વસ્તુ જોવો હશે એવું મળતી ને તો એ નાખાય કે એમ.
એવું તોમા માગવાનું તો ના જોયને અમે તો હું ના માગું. તમે તો મારો હું ના મારું મુ ના માગો.
હા એમ છે.
કેવો મગ થઈ જાયને બધું ના કહો ફોનમાં.
હમ્મ.
હમ્મ.
ભાઈ એમ કે તું આતો લઈ જે એટલે ભાઈ તો ના પાડતી જ નહી.
એમ નહી, મેં ના પાડવાની નવી વાત, તમે જવાબ આપવાના.
એજ જ કહું છું કે આઈ લઈ જાય એમ તો એવું હતું ત પણ એમ. ના નહી વધશે તારે બીજી વધશે. સારુ. અમેતો બરાબરનું નક્કી હતું પણ તમારે કોઈ ઠેકાણો પડ્યો નહી કોઈ મેળ્યો નહી. બીજ કોઈ એટલે એવું એ.
તેમ. તો સાસને બધું કેમ કહો. એટલે છાશ
નહી, અમારે હોય નહી, ના કે હું દેતી આપણે ખાઈ લઇએ થોડીક આપણે ખાઈ લેય.
એકબીજા રહીને એટલે ખર્ચ બચે ને વીસ-વીસ રૂપિયાની છાશ.
એ ત હું જોઈશ આની બેનને કહીશ કે બેન ફરતા અહીંયાથી.
તું શેમાં લઈશ?
હું? એ તો બરણી હોય, અયથી આવતા જ રેવાદે હું નોની બની એ તો હિસા આપણા કરી
એવું કેટલી બરણીઓ ભેગી કરવાની હોય લઈને શેમાં જવાનુ તો?
પણ આ તો, મારી બાળણી આ તો.
લગભગ તારી જ
પપ્પા ને પણ નહી અમદાવાદ આવવાના જવાના છે, એટલું બધું જ વળતા આવી દેવા ફોન કરશે અહીંયા ઉભા રેય અહીં જાય.
ખરાબ
આ લય આવજો.
હમ્મ, શબગણના
ક્યુ લઈને આવતો હવે હતો.
હા નઈ લેય, ભેટા લઈ જને મેળામાં આવે ને ખોટું છે એટલું અંત આવવાનું. બેડી હથું હા એ શું? બ છે કોઈ? તો સાલેે બાટલો થાલેે, હ બીજું બહેણી પછી? લાગે કોઈને પકડ્યું હતી નહીને એમને લઈને જવાનું હોય, તો લાગે ઠેલામાં બહે કેટલું આવે જવાનું? હેલો
ના
ત તમારે તો ઠેલો જેવડા હોય પાછો
નહી આ વખત તું કશું થેલો
મહિનો રહેવાનું હોની કોડી
તવા ર છેને ત પંદર તો રહ હતો. એટલો થલો જોવા કેતા કોઈક લઈને આ બોય એટલે થયેલી લઈને જ
બીજી થેરીમાં એક્સ્ટ્રા લઈ લેવા
એમ ના લેવાની એવું બધું નોખો નોખો પકડી એક જ પકડવાનો હોય તો.
એમ હારુ બોલો હડો
બોલો
હમ્મ
બોલો
એ શું રહી વાર હવાર એક ગ હજ-
હોજ ના એ હજી ફરી ના જાય સોમવાર ના થઇ જાય તાર સોમવાર તો નહી જ થાય પણ આ તો તો ર આવવા હોવા નહીં આવીશ. મમ્મીને તો આ બસ બે અઢી વાગ્યા આવે ત્રણ વાગ્યા એમાં તો આ ડડોળ નની આવ હ.
કડોચા કંડોડી
ઈ સબ તો તો જબ્બર યાદ રહે મન
કંડોળી કેવાય એ ખોટી વચ્ચે જ દીધુ તારા જાાવ કલોોળું હોય તો કોઈ શું કરે
પિયરમાં જનું કડોળું બડડું આવે જોવાનું જ ના હોય.
તારે તો ભાઈ અમારે વેરલા દેખળ છે ભાઈ અમારે જું હતું વેલા, અમ એલા ન જાકલી જ હતા.
તમે હો
તો ન કરે આ તો મજે લાગે રાખડી જ તો ખબર!
હા નવરાત્રપ હોય. એટલે પને બધા લોકોમ કરવાનું એમાં પણ નાતો પ કેટું અમરમાં કોક દાળ તો ઈ ડડે સમમજીને કોક તો વહેલું ઉઠે! ઉઠાડ્યા તા હ ર્યાદો હવે. ઉતું તોશે એક કોઈ સમજણ ન પડતી કે આપડે એ જાન હે આપડે એક હ ઉઠી જ, વા ઉઠી ઉઠી ને જતા ર ચા પીવા.
બસ
અરે જબ વ્યાલ ઉઠા હ નહી ઉઠા તો,
આજ તો હું ના આવ્યો મોડો ના આવ્યો હું પણ એ રાતે બે હજ ન નો સાત સવા સાથે ઊઠ્યો આજ
એવે એમ
ઉઠીન સાંડશ જયો બ્રશ કર્યો પછી ચા પી આવ્યો એલે ઘડ આનો નાઈ લીધું તું પછી ચા પીને પછી આવીઈને આવ્યોને
ઘરે નહીં જવાનું ને ભાઈ
હ ના બેાઈને નઈ જવાનું
પુછો તું તમે પુછો તો
નહી પૂછાયું
એજ પણ પૂછતો કે જવા ન ગયા છે એ પણ એજ પૂછતો પણ
ક્યાં જવાનું
હ તો જવાનું ખરે મે તો જોવું છ હ નકકી નહી એમ કેતો હતો રક્ષાબંધન ઉપર જા હવે આઠમા મહિનામાં કઈ તારીખે આવે
અઠાવીસ છેલ્લી
અચ્છા અચ્છા અઠવીશ તારિક છે.
ઓ એટલે તો હજી તો બે મહિનાની વાર છે બે મહિનાની વાર હ
બે મહિના દોઢ મહિનો કેવાય હવે આજ આઠ તારીખ તો થઈ
આ વીજ દાડા આન આલો મહિનો
વીચે છે.
તાર યાદ આઠ થઈ આઠ અઢાર ને અઠ્યાવીસ
હમ
વીસ દડા અને અઠ્યાાવીસથી અઠાવીસ મહિનો ઈ
હ એટલે જેન
એક મહિના વીસ દાડા
તેમજ
હમ
એન તું કર તો હું એ ક ચુણ થ આવુ જ છે મારે હાલમાં આવવું એમ છું મારે આવુ જ બે ત્રણ દડા રહેવું જ છે પણ હવે
રક્ષાબંધન પહેે જન્માષ્ટમી પહે આવે તરત જ જા આવે
અઠવાડિયા પછી રક્ષાબંધન આ રવિવારે આ શુક્રવારે રક્ષાબંધન છે નહી આવતા શુક્રવારે પછી જન્માષ્ટમી આવે
તો કાનુડા ઉડાવધેરાય લેવાનું આપણે
રજા આવે રક્ષાબંધન ઉપર શુક્રવારે અને રવી
અતો ત્રણ દડા રહીને ઘરે પાસું
અમાર તો જોવું મે રક્ષાબંધન ઉપર ઓલું ના હું એમને એ રક્ષાબંધન તો ઉલી ના હોું કરે સારું તોય નહી
રણુંજાનું ત્રણ દડા ન પ્રોગ્રામ ગોઠવા ગેતા હતા હ શું કરે યરે
અ તો પછી શ કેવાય જન્માષ્ટમી ઉપર ઘરે નહિં જવાનું તારે રજા તો હશે ને હાથ આઠમે
નાા હોય નહી ઓતરી જાય છે સાતમ આઠમ
હા
તો અમેમે પાડતા હતા ફેરે ફેરે
એવું હ.